હેલો બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં છું. હા બરાબર આવતી છે બોલો.
કું ચાલતું છે તમારા ત્યાં?
બસ શાંતિ છે થોડુંક વોકિંગ માટે નીકળ્યા હતા.
ઓકે હા સારું છે. વોકિંગ માટે કેમકે વોકિંગ કરવાનું બી એક આપડે ફેટેટ વધે ન પછી એમ સારું છે ડ તમે વોક કરો તો સારું છે. તમે આ ડેલી રોટીન ફોલો કરો વોકિંગ વોકિંગ બધું? સારું છે પછી તો ભી એટલે મારું એમ ગોલ હોય ટેન કે સ્ટેપ્સ કમ્પ્લીટ કરવાનું ડેલી એટલે રાત્રે એમ નીકળો જમીને કે પછી ડાયટ આપણે જીમમાં જઓ તો ફોલો કરું એટલે એ ડાયટ ખાઈને પછી એમ વોકિંગ કરવા જાવં છું. કઈ ટોપિક પરે ડિસ્કસ કરીએ?
તમે કેવો?
ડેવલોપમેન્ટ ઉપર કરી શકીએ આપણે ઈન્ડિયામાં તમને ખબર જ હશે આજ થી પચતર એટલે પચતર પી આજ થી પંદર સોળ વર્ષ પહેલા કેવું આપડે ડેવલપમેન્ટમાં હતું.
હમ્મ.
જે તમે જોય તો એટલું ડેવલપમેન્ટ વધી ગયો છે તો એના પર તમારો હું વિષય છે એ જાણી શકો?
હા જોવા જઈએ તો ઘણો બધો વિકાસ થયો છે અને અ એમાં કવું તો સ્ત્રીઓ નો વિકાસ એમ કેવાય કે મહિલા ન વિકાસ બહ ઘણો ઓછો થયો છે. જોકે હવે સરકાર બધા પ્રપો પ્રયત્નો કરીજ રહી છે. હા અમુક અરે ગામડા હજુ ઘણા બધા ગામડામાં એવું છે હજુ એવી માનસિક છે કે સ્ત્રીઓને બહાર નીળ નીકળવા દેવામાં આવતી નથી. મહિલાઓને બહ ખાસ ભ નાવામાં આવ
પણ એ તો એ તો આપણે જે લોકો છે ને આપણે આપડે પોતાનું એ તો છે કે આપણે એ બધું વસ્તુ તુ માનીએે બાકી આપડે તમે આ આપે શહેરોમાં આવો તમે તમને ખબર પડશે બાર બાર વાગે બાર વાગ્યા આપણે રાઉન્ડ, ગમે મારો એટલે બાર બાર વાગે ત બારને એક વાગ્યા હુદી, પબ્લિક તમને દેખાશે છોકરીઓ બધું દેખા છે, કેમ કે આટલું ઓપન થઈ, ગયું ને આજના ટાઈમ પર બધા.
હા, બરાબર છે, હું અમુક ગામડાઓની વાત
હા, ગામડાઓમાં પણ એવું છે, પણ એમાં બી, તમે જોઓ તો સરકારની તો કઈ ફોલ્ટ નથી, કેમકે સરકાર તો તમને એમ કઈ કેતી નથી, કે તમે ઘરમાં જ બેહો તો લોકોનું એમ થોટ છે, કે ઘરમાં બે વાગે કેમ કે એ લોકો એમ શો છેે, પણ એ વસ્તુ તો ખોટો છે.
ના ઘણા ગામડાઓમાં એવું છે, કે મહિલાઓ શિક્ષિત નથી જે પહેલાના ટાઈમાં હતું, એના કારણે હજુ પણ ઘણી બધી મહિલાઓ અ જો ભણે છે. તો ખરા છોકરીઓ ભણે છે, પણ દસ દસ કે બાર થી હજુ આગળ નથી, ભણી શક કારણ કે એ લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે, ગામડા વાળા લોકોની કે છોકરીઓને ભણવાનો ના હોય, એ લોકોને ઘર
એ તો પણ એ તો તમે પોતે તમને લોકોને એ, તો સારું કરવા પડે કેમ કે પછી એમાં, તો સરકાર તમને આવીને કેવાની નથી, પણ તમારા હસાબ તો આ વાત તમારે જે કીધું, એ મને તો આમ હા હા ઠીક લાગી, કે તમે જે કહેતા છો એ બધું ડેવલપ થાય જોએ પણ એ તો થાય, એમ જેવું જેવું, જેવું જેવું આ એમ આગળ જાય વસ્તુ. બધું એવું જેવું બધું, ઓકે થાય. એમ..
હા, તો હવે આગળ તમે જણાવ જો?
હગે, તો મારો તો આજ કેવાનું છે, એટલે ડેવલપમેન્ટ માટે વાત કરતો હતો, કેમ કે તો તમે તમને ખબર જ હશે વિકસિત ભારત ન આમ વાત કર્યું છે, બધું કે વિકસિત ભારત થવાનુંય એ બધું વસ્તુ થવાનું ડેવલપમેન્ટ કેટલું બધું થઈ ગયું, તો તમારું એટલું એના પર બજવાશ બના કે, તમે શું કેવો એ બરાર
તો ઘણું બધું વિકસિત થયું છે, કે આજે ઘણા બધા ગામડાઓ પણ સિટીમાં ફેરવાઈ ગયા. ગામડાઓમાં પણ ઘણી બધી એવી સુવિધાઓ થઈ ગઈ, છે. જે ગામડાઓમાં સ્કૂલો નહોતી, હોસ્પિટલો નહોતી એ બધું હ બનવા લાગ્યું છે, એટલે એમ જોવા જઈએ, તો ઘણો બધો વિકાસ થયો છે.
હા, કેમકે પહેલા ટાઈમે, આપણે સા આપણે એમ્સ નથી, હતા મેડિકલ કોલેજ નથી, અને એ બધું વસ્તુ, હત આજ ટાઈમ પર તમે જો તો ગવર્મેન્ટ હોસ્ સ્પિટલ ને બધું, બહુ વસ્તુ એમ વધી ગયા
હા, એમ આપડે એમ કહી શકાય કે ટેકનોલોજીના કારણે ઘણો બધો વિકાસ થયો છે, લોકોમાં આપણને જવાબ મળે કે ઘરે, બેઠા ઘણું, બધું ફોન, અ દ્વારા કે લેપટોપ દ્વારા કે ઘરે બેઠા, એ લોકો પૈસા કમાઈ રહ્યા છે.
હા, કેમકે પહેલાના ટાઈમે એટલું ટેકનોલોજી નથી, હતું ને હમણાં ટેનોલોજી, એટલી વધી ગઈ છે. કે, તમે પૂછો
સાચી, વાત કરી હું આને, મસ્ત મસ્ત હાલસા, આવ મસ્ત મત લોકોરા ના
જો, આ આજથી ચાલીસ પચાસ વર્ષ, પેલા જો તમે તમને ખબર જ હજ કેટલી કેવી હાલત હતી, આપણા ભારતની પછી, એના પછી આપડણે કેટલું આગળ વધહીી આપણે કેટલો ડેવલપ થયો, ને કેટલો ગ્રોથ થયો
સાચી વાત કરી, અને ડેવલપમેન્ટ તો થયું છે, ઘણું બધું થયું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે જોય, કે વરુ ક્ષો કાપીને, ત્યાં ફેક્ટરીઓ બનાવવામાં આવી છે, મોટા મોટા જ્યાં બિલ્ડિંગો, બનાવવામાં આવી જે અમુક જગ્યાએ જે, ખેતરો હતા, એની જગ્યાએ એટલે અમુક જગ્યાએ જે વિકાસ થયો છે એના કારણે નુકસાન પણ થયું છે.
નુકસાન પણ થયું તમારી વાત મે હાચી કેવું કેમ કે એ એ વસ્તુ કેમ કે આપડે જે આપડે ખાતર વાતરમાં બન એ તો ચાલો એક ટ આપે સમજી શકી કે એ જમીન વે છેી તો જ ભયને પર આપણે જે આ બધું કાપીને એ લોકો કરે રસ્તા બનાવે પછી બધું વસ્તુ બનાવીએ ફેક્ટરી બનાવીએ ઝાડ બધી કાપીને તો પછી એનાથી આપડણે વાતાવરણમાં ફ ઇફેક્ટ
બ સાધ લવા દોઢ મહિના દોઢ મહિનાની સવા
એ જ છે એના માટે તો આપડે અગેન્ છે એના અગેન્સ્ટ છે કે તમે બધું કાપીને પછી ફેક્ટરી ડેવલપ કરો ને એ બધું પછી પોલ્યુશન કરે તો એ તો છે પણ હું છે એમાં ડેવલોપ કરવાનું એટલે ડેવલપ થાય તો પછી એવ બધું તો થવાનું જ છે મારા હિસાબથી
થાય એ બધું બરોબર છે પણ અમુક જગ્યાએ એ નુકસાનકારક છે કારણ કે એના હિસાબે વધુ પડતી સટરીઓ ના હિસાબે અને જે અમુક જગ્યાએ બિલ્ડીંગો વધુ પડતી થઈ ગઈ છે. એના કારણે પ્રદુષણનોો પણ ફેલાવો વધારે થતો હોય છે.
હા એ તો છે તમારી વાત સાચી છે એ લોકો કે ગેસ લીસ કરે એનાથી બી હાનિકારક એમ કે બધું વસ્તુ એમ એ તો છે. પણ આપણે એને બી એનામાં કઈ કહેવાય નહી આપણાથી
બાકી એમ જોવા જઈએ તો આજકાલ વિકાસ તો ઘણો બધો છે ભારતમાં કે લોકો ઘરે ઘરે ટોયલેટ બાથરૂમ બનાવવા લાગ્યા છે સરકારની હેથી સરકાર અત્યારે ઘરે ઘરે ટોયલેટ બાથરૂમ ની સુવિધા આપે છે. લોકોને જે લોકો ના ઘર નથી હોતા રહેવા માટે એ લોકોને ઘર બનાવાની સ ભાઈ પણ આપે છે.
પ્છ ગવર્મેન્ટ એટલે કરી બઉુ બધી છે વસ્તુ ને એમાં કોઈ ખોટ બી છે કોઈ હહાર ઉભે છે પરેમાં આપણને તો એવું જ દેખાય કે ભાઈ આજથી પંદર વીસ વર્ષ પહેલા તો તમારું એટલું બ નાતુંય ના ના હતું તો એના કરતા વધારે તો છે. તો મારું તો એજ મારું તો આજ કેવાય કે એના આજ થી પંદર વીસ વર્ષ પહેલા કઈ વસ્તુ નહ હતા આજે એટલું તો છે.
હા એ તો તમે સાચી વાત કરી આજ થી પંદર વીસ વીસ વર્ષ પેલા તો જે વિકાસ તો એની જગ્યાએ આજે ઘણો બધો વિકાસ થ
આવી ગું ટેકનોલોજી એટલું વધી ગયું તમે ઘર બેહી ને જોબ કરી બધું એટલું ઓનલાઈન થઈ કે આજના ટાઈમ પર તમે તમે યુપીઆઈ આવી ગયો ગૂગલ પહેલા ટાઈમ શું થતો હતું કે બેંકમાં જઈને પેસા જમા કરતા અને એ બધું વસ્તુ કર આજના ટાઈમ યુપઆઈ આવી ગયા કોઈ એમ બેંક- પોતે કઈ બેંક ન વસ્તુ નું કામ હોય તો બધું પબ્લિક જાય બેંકમાં તો પબ્લિક જાય નહી.
કરી તમે અત્યારે ઘરે બેઠા એ બધું ફોન દ્વારા આપણે કરી શકીએ છીએ.
ટ બહ બધુ વસ્તુ એમ કેવાય એક વસ્તુ નથી બહુ બધુ વસ્તુ છે પણ આપડા જે એામ્પલ આપ્યો તમને.
બધું ડિજિટલ મે કે નામાં
ડિજિટલ થઈ ગયું બધું.
હા.
સારું જ છે મારે તો સારું જ કેવાય.
આજે આપડે જોય કે આપડા કિસ્સા માં પૈસા ના હોય પણ ફોનમાં જે ડિજિટલ પેમેન્ટ આપડે કરવાનું થાય એટલે ફોન દ્વારા આપડે એ બધું કરી.
ને આજના ટાઈમ પર આપડા ઈન્ડિયામાં તો. છે ને અમુક અમુક દેશોમાં બી ચાલુ થઈ ગયું યુપી આપણું ઈન્ડિયા વાળું કેમકે. લોકો ભી એમ પહેલા શું કરતા હતા લોકો ઇન્ડિયાને એમ કઈ સમજતા નથી ને આજના ટાઈમ પર તમે ઇન્ડિયા ને જો. ઈન્ડિયા જી ગ્રોથ માં બી કઈ ત્રીજો કે ચોથો નંબર પર છે એ બધું હમણાં. એક્સપોર્ટમાં બી હા. આગળ આપતું છે ઇમ્પોર્ટ તો કરતી જ હતી વસ્તુ ને આ આ જેે તમે. જો તો એક્સપોર્ટ વાળા બી આપડા બહ વધી ગયા એમ.
એ તો તમે સાચી વાત કર.
હા. બું તું કઈ તમારું કવાનું આ ટોપિક પર.
હા આજકાલ આપડે. જોઈએ કે ડેવલપમેન્ટમાં આપણે જોઈએ કે ગાડીઓમાં પણ આપણને નવું નવું દેખાય. અલગ અલગ મોડેલ. આવતા હોય જેમ કે અત્યારે ઇલેક્ટ્રિક બાઈક આવે છે એમથી પેલા આપણે ગેસ વાળી. બાઈક અને ગાડીઓને. એ બધું આપે જોયું હતું કે જે સીએનજી થી ચાલતી હતી. અને હવે જે છે તે ઇલેક્ટ્રિક થી ચાલે છે બેટરી થી ચાલે છે. તો એ એક વિકાસ જ છે.
એ તો છે તમે જે કીધું વાત અમારી હચ છે.
હ એમ જોવા જઈએ તો માણસોમાં અને બધાના સ્વભાવમાં પણ. આપડે આ જે વિકાસ ના લીધે ફેરફાર થયો છે કારણ કે. લોકોને.
જે ફોન ના લીધે થને આજકાલ ડિજિટલ યુગ થઈ ગયો છે કે ફોન દ્વારા જ લોકોને વાતચીત કરવાનું. અને સંબંધો જાળવી રાખી છેએકબીજાને ઘરે જવાનો અત્યારે ટાઈમ નથી લોકોને સીડ્યુલ એટલું ટાઈટ થઈ ગયું છે એના કારણે સંબંધો માં ક્યાંક ને ક્યાંક આપણને એવું બધું જોવા મળતું હોય.
હા તો તમારે હા ચી વાત મેસેપ બી કરા કેમ કે આજના ટાઈમે બહુ અપગ્રેડ થઈ ગયા લોકો બી અપગ્રેડ થઈ ગયા ને ગવર્મેન્ટ બી અપગ્રેડ થયું ને એ બધું ખુશ આપણે દેશ અપગ્રેડ થઈ ગયો છે. સારું ભી કેવાય કેમ કે આ બધું વસ્તુ તું જે તમારું હારું હોય તો તમારું છોકરા લો કે તમાું છોકરા છોકરા આગળ વધશે તો એ લોકોને બી કામ આપશે આ બધી વસ્તુ
હમ હા તો ભલે ત્યારે પછી આપડે વાતો કરીએ હ
હા ક ટોપિક તમારા સાથે વાત કરવાનો ખુબ આનંદ આવ્યો ખુબ સરસ લાગ ગ તમારોું ખુબ ખુબ આભાર.